હા બોલ
અરે મેં દીદીને લોગન માટે તને ફોન કર્યો હતો.
હા બોલ આઈ ગઈ ડેટ
હા તને કોઈ કીધું નથી હજી
ના મને તોજી કોઈ ન ફોન નઈ આવ્યો.
આજ સાંજે જ નક્કી થયું ડિસેમ્બર ટ્વેન્ટી નાઈન્થ ના ડિસાઇડ કર્યું છે.
અરે મારે તો એક્ઝામ છે
ક્યારે?
મારે ટ્વેન્ટી સિક્સ.
ટ્વેન્ટન્ટી સિક્સથી
ટ્વેન્ટી સિકસથી ફાઈ જાનુઆરી હા
ઓ ઓ તો કેવી રીતે આવીશ ઇન્ટર્નલ કે ફાઇનલ છે. તો એ તો મિસ ભી નહી કરાય.
તો મારે ડેટ લેવા ટાઈમ પેલા મને કોઈ કોલ કર્યો તો એ લોકો કેમ મારે તો ટાઈમટેબલ કાલ નું આ ગયું છે મને કોઈ કીધું નહી
પણ તારે કહી દેવાય ને ઘરે કે એક્ઝામ ની આ ડેટ્સ આવી છે.
મને નથી ખબર ને કે આજે સાંજે જ હા એજ ને મને બી નથી ખબર. કે આજે સાંજે જ આ લોકો ડેટ લેશે.
હ અને અહિયાં તો કોઈને નથી ખબર કે તારી એક્ઝામ આવવાની છે.
તો એક્ઝામની ડેટ તો ચેન્જ નહી કરી શકે. બટ હવે તો મેરેજ ની બી ચેન્જ નહી થાય તે. પણ એ જો થશે તો ને એમાં બી બીજું મુહર્ત નહી હોય કે કશું નહી હોય તો એ બી થોડી કોઈ ચેન્જ કરશે.
કદાચ એક બે મુહૂર્ત તો આપ્યા છે એટલે ચેન્જ થાય એમ હોય તો કરી નાખશે. તો હજી ડિસાઈડ એટલે ડિસાઇડ એટલે ઘર ઘરમાં ડિસાાઈડ કર્યું છે.
ઓકે તો શું પ્લાન છે?
પ્લેન તો બઉ જ છે અને ડાન્સ તો કરવાનો જ છે એટલે તું પ્રિપેર થઈને જ આવજે અહીંયા આવીને એવું ના કહીશ‌ મારાથી નહી થાય.
ના એ તો કરવાનો જ છે પણ હવે જો ડેટ ચેન્જ થશે તો બાકી તો મારી મહેનત વેસટ છે.
ના ડેટ્સ તો ચેન્જ કરાવી લઈશું કેમ કે હજી બાર કોઈ નથી કીધું ખાલી બે ફેમિલી માં જ નક્કી થયું છે. તો એ લોકો તો એટલું સમજે જ નહી કે તારે આવું છે તો આપડે ચેજ કરી દઈએ. અને‌ મંથ પાછી ડેટ મળી ગઈ છે એટલે વાંધો નહી.
હા તો ચાલશે તો એક બે મથ આગળ પાછળ હોય તો તો એ લોકો કરાઈ લેશે.
હા એજ ઓલડું સારું કે એક મંથ વધારે મળશે પ્રિપેરેશન માટે.
હા અને મારે ભી એક્ઝામ બતી જશે તો કોઈ ટેન્શન નહી હોય.
હા એજ પછી તો એક્ઝામ પતે છે એટલે થોડી વહેલી જ આવી જજે.
હા એ તો એક્ઝામ પતશે એટલે તો ડાયરેક્ટ પછી ઘર જ છે ને તો પછી તો શાંત તેથી સાથે જ પ્રેક્ટિસ ભી કરી લઈશું.
હા તારે તો વેકેશન હશે એમ પણ
હા સાથે બને જોડે લઈને જ પ્રેક્ટિસ કરી લઈશું જી સોંગિડ કરી.
હમ્મ ચાલે.
તો હવે આપડે પહેરશું શું રોજ?
હમ્મ જોને પાંચ દિવસ નો કે છે ફંક્શન તો બધા દિવસે નવાજ પહેરીશું આપડે કઈક અલગ.
હા તો. જુના તો આમ બી હવે ફોટો આઈ ગયા છે થોડી પહે ઇન્સ્ટાગ્રામ.
હમ્મ હા અને આવતે એમ બી ઘરનું લગ્ન છે એટલે ગાઉન વાઉન તો પહેરોડા થતા જ નથી ભલે મમ્મી ક્યાંય પણ કે
એજ બધા નવા સ્ટેચ કરાઈશું આપડેને તો તું આવેને પછી એક વાર જઈ આવીશું.
આપણે સેમ
હમ્મ
હા, હા. એ એવું કરીશું કે પેલા દિવસોમાં થોડું થોડું કઈક અમુકમાં પપ્પા લોકો સેમ કરે અમુકમાં લેડી મતલબ લેડીઝ ને મેલ લોકો સેમ કરે પછી કપલ કપલ નું સેમ કરાવીશું અને લગ્ન ના દિવસે છે ને બ્રાઈટ સાઈડ કોઈ એક શેડ ચૂઝ કર ને ગ્રુપ્સ સાઈડ કોઈ એક શેડ ચૂઝ કરે.
અગર હા ચાલે એ કલર બટ આપડે હલ્દીમાં શું કરવાનું?
હલ્દીમાં પેસ્ટલ કલર લઈએ પેસ્ટલ ગ્રીન કેવું કઈક. હા પેસ્ટલ ગ્રીન કેવું કઈક લઈએ.
અરે એ કલર ભી સારો છે.
હમ્મ
બેબી પ બી કરી શકીએ
રસ્ટ રસ્ટ કલર બી ચાલ સે.
હા એ બી ચચ બટ એ તો નઈ કર
હમ્મ યલો નહી કરીએ
એ
અને એમાં દીદી ને પેલે ફૂલડા વુરડા વાળી જ્વેલરી નથી પહેરાવ્યૂ
હા હવે કોમન થાય
બઉુ કોમન થઇ ગઈ એવરી સેકન્ડ બ્રાઈડે ફૂલની જ્વેલરી પહેરે છે.
બહ વર્ષો પેલા બધા પહેર તા તા.
થી બઉુ અવાજ આવે છે ક્યા કામ સાઈડમાં જોતી રે
હલો હવે ઓકે છે હવે ઓકે છે.
હજી અવાજ આવે છે. હ
હા હવે હવે
હા હા ઓકે છે
હાવે કે
તો લગ્નના દિવસે આપણે ચોલી પહેરીશું કે બીજું પહેરવું છે.
એ દિવસે તો ચૂલી પહેરીએ સારી લાગશે
કેમકે પછી સંગીત માં બી ટોલી પહેરવાની છે તો બધી ચણિયા ચોળ થઈ જશે
તો આપડે બીજું તો શું પહેરશું
જો હલ્દીમાં છે ને આપણે સ્કર્ટ અને ઉપર કોઈક ફેન્સી બ્લાઉઝ કે એવું કઈક વિચારીએ પાછળ દોરી વાળું કે એવું કઈક
આપડે એ મંડપ હોય એ દિવસે આપણે સાડી પહેર્યો તો
ના પણ સાડી માં પછી કમ્ફર્ટેબલ નિહ રહેવાય કેમ કે એ દિવસે બધું ભેગું હશે મંડપ હશે ગણેશ હશે અને એ મતલબ બે ત્રણ પેલા સાથે હશે બધા
તો પછી પીઠીમાં આઈ મીન હલ્દીમાં પહેરી શકીએ
હલ્દી માં કલર વલર નહી ઉડે બગડશે નહી અને એ દિવસે દીડી સાડી પેરવાનું કે છે
ઓ તો એની સાથે તો મેચિંગ ના જ કરી શકીએ બીકોઝ એક દિવસ તો બ્રાાઈડને આપે ને અટેન્શન
હા એજ એજ અને સંગીત માં તો ઓલરેડી આપડે કઈક હેવી ચોલી કે એવું કઈક પહેરીશુ
હમ
તો લગ્ન મા કઈક વિચાર્યે
હા એ તો હવે જઈએ ને આપડે જોઈ લઈશું
એવું હશે ને તો ગણેશ માને એમ છે ને એકદમ લોંગ વાળા એકદમ સરસ વર્ક વાળા હેન્ડ વર્ક વાળા ગાઉન પહેરી્યા અને દુપટ્ટો લઈએ
ઓકે
અ પેલા નોર્મલી આપડા પહેરતા તો એવા વાળા નહી જે અત આપડા કસ્ટમાઈઝ કરાવીશું હમ ઓર એલ્સ એવું પણ કરાવી શકીએ કે અ આપડા ની થી થોડા નીચે સુધીની અ મતલબ લેન્થ હોય ને એવા કઈક હા
વેસ્ટર્ન જે હોય છે અત્યારે એ ટાઈપ નું
હા કાંઈન્ડ ઓફ હા.
ઓકે.
તો વિઝ્યુઅલાઈઝ કર કે એવું લાગે છે અને જ્વેલરી માટે પી છે ને અહિયાં એક બે જ્ણ છે બોહ સારી જ્વેલરી વેચે છે. તો આપડે આપડા કોન્ટ્રાસ્ટ માં કઈક ત્યાંથી જોઈ લઈશું.
હા એ તો હવે જે પેલા તો આઉટફિટ જ નક્કી કરવું પડશેને કે આ લઈએ. એના ઉપર પછી તો થઈ જશે.
હમ અને સેલોન ને બધું બી પછી ડિસઇડ કરવું પડશે.
હમ. તો હવે આપણે ડાન્સ કયા કયા દિવસે કરશું એક તો સંગીતમાં તો ફાાઈનલ જ છે.
હમ અને પછી ખબર છે. ના લગન પણ ખબર છે બ્રાઈડ એન્ડ ગ્રૂમ સહિત સામસામે કરે છે.
હા એન્ટ્રી એન્ટ્રી કરે છે એ ટાઈઇમ એ ને.
હા બસ એ ટાઈમ.
ઓકે બટ જીજુ ને એ સાઈડ છે કોઈ કે લોકો મતલબ. હા તો પછી પ્રેક્ટિસ. તો એ એ લોકોની સાથે જ કરવી પડશે ને આપણને બિકોઝ આપડે કયા સોંગ પર રેડી. કરીએ સામે એ કયા સોંગ પર છે સ્ટેપ મેચ થાય છે નથી થતા.
ના એટલે તું આવે ને એના પછી આપણેે એ લોકોને કહીશું તો. પેલા વિડીયો કોલ પર પ્રેક્ટિસ કરી લઈશ પછી રિહર્સલ માટે ભેગા થઈ જઈશુ.
ઓકે.
એટલે ત્રણ ચાર પાંચ વાર રિહર્સલ થશે ને ચાર પાંચ દિવસ એટલે થઈ જશે.
તો તો બઉુ બધું કામ છે યાર સોંગ ભી તો બધા જોવા પડશે ને કયા કયા સોંગ પર કરશું.
ફ્યુઝન બી તો કરાવું પડશે.
હા એ જ અને એના પર મેચ મતલબ આપણને સેટ થાય એવા સ્ટેપ કેમ કે આપડે બી તો કઈ ડાન્સર તો છીએ ને કે બધા સ્ટેપ કરી લઈશું.
અને એ આપણને કરતા ફાવે એ બધા સ્ટેપ એવી આઉટફિટ
હા પ્લસ એ તો બહુ મોટો પ્રોબ્લેમ છે આઉટફિટ પર એ નહી જાય તો.
એજ. અગર તને સાડી જ પહેર્યું હોય ને તો આપડણે જ્યાં રિસેપ્શન પર જવાનું છે ને ત રેડી ટુ બેર સાડી કરી લઈશું કેમકે ત્યારે ભાગદોડ બી નહી હોય કે કોઈ પીલું બી નહી
મેઈન ડાન્સ ના કંઈક સારો એવો ડાન્સ પર્ફોર્મન્સ કરીએ કે્યા પછી સોલો બી આપીએ તો ત્યારે જ ત્યારે સાડીમાં આપડણે થોડી કમ્ફર્ટેબલ કરી શકશું.
પણ રિસેપ્શનમાં તો મને લાગે છે બ્રાઇટ ગ્રુમ જ કરશે.
હા તો ઓકે છે.
કેમકે આપણે ઓલરેડી સંગીત માં બી કરીએ છીએ લગનમાં બી કરીએ છીએ.
હા તો કોઈ ઇશ્યુ નથી તો પહેરી શકીએ બીકોઝ એમાં તો આપડણે ખાલી બેસવાનું જ છે.
હા એજ વધી વધી ને ખાવા જવાનું છે.
હા જમવામાં શું રાખવાનું છે યાર ગુલાબ જમમુ તો રાખવા જ છે.
એ તો રાખીશું પછી એમ તો વિચારશે વેરાઈટી થોડી કરાવશે દીદી એમને એમ તો કોરે હાથે નહી એટલે જ સારી એવી ડિશ કરાવડાવશે બધા દિવસ ની.
કશુક સારું ચાઇનીઝ છે પંજાબી છે કઈક એડ કરાવો ને બાકી તો ગુજરાત તી તો નોર્મલ થઈ ગયું છે.
મને તો એવી ઈચ્છા હતી ઉનાળામાં લગ્ન આવે ને તો કેરીનો રસ્તો મળે.
હા બટ ડિસેમ્બર છે ડિસેમ્બર ડેટ જો ચેન્જ નહી થાય તો.
એ એ હવે હવે એમાં પેલું બધું મળશે આમ ગરમ પેલું શું કેવાયું અ અંજીર નું કઈક બનાવે છે ને હલવો કે કઈક એવું બધું મળશે હવે.
હા એ બધું આઈ થીંક સેમ મને ભી એવું બધું તો નઈ મજા આવતી.
તો બધી ને ગુલાબ જાંબુ ભાવે ખાલી.
હા. આમ બે એ તો આપડે તો સ્ટાર્ટર પર જ ખતમ થઈ જાય છે સ્ટાર્ટ થતા થતા જ. એટલે મેન કોર્સ તો જોમ બી નહી જોતા ક્યારે.
તો ને શું આપણને પણ આપડે છે ને સ્ટાર્ટર માં જેવું બધું રખાઈ દઈશું ને જો આપણને ભાવે બધું જંક ફૂડ.
તો મેં તેને કીધું મંચુરિયનમાં છે સૂપ છે પછી સાઉથ ઈન્ડિયનમાં કશું રાખે તો કોઈ ઢોસા કે કોઈ સમથિંગ કોઈ બી આઈટમ રાખી દે બસ બઉુ થઈ ગયો આટલું તો.
બસ એમાં જ પેટ ભર ને પીઝા રખાઈ દઈશું કે પાસ્તા રખાઈ દઈશું.
એ તો તો બેસ્ટ છે મેગી રા
હે હે હે જો પાસ્તા ગાર્લિક બ્રેડ પી્ઝા ઢોસા.
ઓ ભાઈ આટલા તો બઉ થઇ ગયું હવે કોઈ જશે જ નહી લાસ્ટ મેન કોર્સ સુધી તો.
એ કે મેન કોર્સમાંમે પપ્પા લોકોની ઉંમર ના વધે ને એમાં ખીચડી કઢી પતી ગયો.
આ બધું આપડે ડિસાઇડ કરી લઈશું પપ્પા લોકો શું કરશે હવે.
હા પપ્પા લોકો ગેસ્ટ નું લિસ્ટ ડિસઇડ કરશે ને કોને બોલાવા અને જે દૂર ના સગા સંબંધિત છે ને એને તો દૂર જ રાખવા.
હા હા હા ના પપ્પા લોકો ખાલી બિલ પાસ કર સે પૈસા હે હે હે એજ એજ.
અને જે બહુ જ નજીક નજીક ના છે ને એટલા ને જ કેહેવાનું બાકી કહી દેવાનું અમારે અહીં ક્વરન્ટાાઈન વાળો રૂલ હજી ચાલે છે સોરી અમે તમને નહી બોલાવી શકીએ.
એવું થાય છે તો બઉુ સારું પણ માનસે નહી.
દીદી ના મેરેજ માં આવીઈ ને બીજા ના મેરેજ ની વાતો કરશે તમારે ક્યારેક કરવા છે તમારે ક્યારે કરવા છે.
હ અને કઈ નઈ મળેને તો આને આ લગ્ન માં આવું કર હતું તેવું કરી તું. બઉ સારું લાગે.
તું તો જો શૌ કેવું સ્લીવલેસ પર્યું બેકલેસ પહેર્યું છે આ તો કેવી નાચે છે, એવું બધું કરશે એના કર એ બધાને દૂર જ રાખીએ.
હા એ એવું કરે તો ને પણ આપણા ઘરેથી કરશે ને એવું.
હા હવે એ તો ડિસિઝન આપડે નઈ જ લઈ શકીએ મમ્મી પપ્પા છે એટલે.
આમકે આપણેે કઈ લોકોને બધા ટ્વિનિંગ જ કરી લઈશું.
હા. એ એક ટાઈમ એ કોઈ એક દિવસ એવું ચાલે ને કે લેડીઝ બધા આપડે બધા સેમ કલર સેમ કરીએ. પછી કોઈને સાડી પહેરવી કોઈને ગાઉન પહેરવું.
લોકો એ લોકોને એમ પણ ઘર છોડવું ને એ બધું બહુ ગમે છે.